ધવલ ભાઈ કેમ છો?
બસ મજામાં, તમે કેમ છો?
બસ અમે મજામાં, યાર શું અત્યારે તો ગરમી એટલી પડહે કે શું કરવું, બહાર નીકળ, ઘર ની બહાર નીકળવાની ઈચ્છા જ થતી નથી.
હા, તમારી ગરમી પડે છે ને અરા અ એકલો પવન ફોડી નાખે છે.
હા અહ વાતાવરણ એ બધું પ્રદુષિત થઈ ગયું. અમાં તો આ આપડે ગામમાં રહે એટલે તફલી જ નથી પડતી પણ જે શહેરમાં રહે લોક કો ને જેટલી તકલીફ પડતી હશે એટલો ગરમી નો સામનો કરવો પડે ઘની જે નોકરી કરનાર લોકો હી હવે તમે હવાર હવારમાં સવારે ઓફીસ જાએ આઠ વાગે ગરમીમાં ઓફિસ જવાનું હવારે તો હાલના સમયમાં તો આઠ વાગે પણ ગરમી લાગવા મળડે હે આ તો ખો ને થોડો વરસાદ પડ્યો એટલ થોડી ઠંડ વગરે ન કે બાકી વરસાદ પહેલા તો એ એટલી ગરમી હતી કે જાણે આપડે ઘરની બહાર નીકળીએ તો એવું લાગે કે આપણે આ આપડા ઉપર જાણે ને કોઈ અહ ગર્મી નો વરસાદ કરતો એવું લાગે આપડ અણ કદા તઈ ઘરમાં પતરા વાળું ઘર હોય ને અહિયાયા બે હોય ને તો તારે પંખો ચાલુ હોય કુલર ચાલુયને તો એવું હવા એવી જોડ ગરમ હવા ના આવતી એવું લાગે હારું. ખુબ ગરમી પડતી હોય એવી. આપડા માટે અને આપડે તો ઢાબા વાળા ઘર હોય ને તો તો વધો ના આવે પણ એ મારે ગામમાં ઢાબા વાળા ઘર નથી થતા એટલે પત્ર વાળા જ ઘર હે. ને ગરમી ઘર ની રહે એટલે એના કારણે અમારે હવે જે ઘરની બાર ને કું કે ઘરમાં રહેવાવામાં તબ તકલીફ પડે હે એટલે આપડે જે ઝાડ વાવીએ ને તો ગરમી ઓછી થઈ શકે એટ અમારા આજુબાજુ ખેતર હોય ને ગરમી તો ના રે એટલી બધી પણ તમે શહેરમાં રહો એટલે તને ગરમી લાગ ગે કારણ કે જે ગરમી હાલમાં શહેરમાં ખુબ વધી ગઈ છે ગામડામાં તો ઓછા પ્રમાણમાં જોવા મળે પણ શેર માં એટલી બધી છે કેવે એનો કઈ જવાબ જ નથી તમે હાલ જે શેરમાં રહો કેવી ગરમી એ કેવી ગરમી રહે કેવું વાતાવરણ રહે.
હા અમે જે શહેરમાં રહીએ છીએ એમાં બહુ વાતાવરણ ગંભીર થઈ ગયું છે જેમ કે ત્યાં અમારી બાજુમાં એક કંપની આવેલે છે ને એક બેની બાજુ માં એક ફેક્ટરી આવેલી છે ફેક્ટરી ની અંદર એટલો બધો ધુમાડો ને આ અહ છે કેટલી ગરમી પેદા કરે છે જેથી કરીને ગરમ હવા નીકાળે છે ફેક્ટરીમાંથી ગરમ હવાથી પ્રદુષણ ઓલું પ્રદુષણ પ્રદૂષ થઈ જતું હોય છે જેથી કરીને આપણે ખૂબ બધી ગરમી લાગતી હોય છે જેથી કરીને ફેક્ટરી બાજુ વાળા આજુબાજુ વાળા કાર વાળાઓને એટલું તકલીફ પડતી હોય છે જેથી કરી ત્યાં એકલો અવાજ આવતો હોય છે કંપનીઓ માંથી એટલો બધ તો અહ પ્રદુષિત થઈ જતું હોય છે જેથી કરીને આપડે કંટાળી જતા હોય છેએ કે જેથી કરીને આપડે એવું કવું છે કે જેથી કરીને હા પ્રદુષણ પેળા અને એવું હોય છે કે જેમ આપડે હું તમને વાત કરું કે એમ ગામડાવાળા વિસ્તારોમાં એકદમ એકલા ઝાડ ઉગાડવામાં આવે છે એકલે જંગલ ટાઈપ ગામડાઓમાં જોવા મળ ખુબજ હોય છે જેથી કરીને આપણ ખ બધો આપણને અહ ઓક્સસીજન મળી શક કે નહીં આપડે ઓક્સિજન લઈ શકીએ અને આપડે એમનું કાર્બન ડાયોક્સાઇડ કાઢીને આપડા પણ એમને આપતા હોય છીએ. એમ આગળ એવી રીતે આપણે એક વૃક્ષ વાવવું પડે અને અહ
વૃક્ષો વાવીને આપ આપણે ઉગાડીને મોટું કરવું પડે, ને એવી રીતે જ હું તમને વાત કરું કે એક વૃક્ષ છે એ આપણા માટે એક ફાયદાકા દાયક છે. જેમ આપણે વૃ વૃક્ષ વાવશું તો આપણે ઓક્સિજન લઈ શકશું એમ. અમુક ઘણા વિસ તારોમાં જંગલો છે, કપાઈ રહ્યા છે. એમ અલગ-અલગ જંગલો કપાઈ રહ્યા છે. પછી જેમ અહ ગામડાઓના વિસ્તારોમાં જે ઝાડ કપાઈ રહ્યા છે જેમે આપડો વ ઓક્સિજન એક ઓછો થઈ જતો હોય છે. જેમ કે હવે આપણે પૂરતા પ્રમાણમાં પૂરતું શોષણ મળી શકતું નથી. એમાં આપણે ઓક્સિજન ને જેમ કે કોરોના ની અંદર ઓક્સિજન ને ખુબ કમી પડી ગઈ તી. જેમ કે ઓક્સિજન બાટલા જ નતા મળતા કેમ આપણે એવું જેમ કે ઓક્સિજન ના બાટલા ભરવા માટે આપણે વૃક્ષો વાવો પડે નું ઓક્સિજન ભરવા માટે આપણે જેની અહ પ્રોસેસ થતી હોય છે એમ આપણે કરવી પડે.
હા વાત સાચી. ઓક્સિજન જરૂરી હે. એટલે હા આ ગરમી વધે એના કારણે ઓક્સિ સિજનના પણ ઘણા દૂષિત પરિણામ આવે. તમે જોઓ ગરમી કેમ વધે એક તો વરસાદ ના પડે એટલે, વૃક્ષો કપાઈ એટલે એટલે હવે આ બે કારણો હે તો હવે વૃક્ષો ના વવરેઈ. તો ઓક્સિજન મળવાનું નહીં. એના કારણે પન વ્યક્તિને ઘણું નુકસાન થાય. હવે તમે કદાચ જોયું હોય કે વ્યક્તિ છ લાખ વ્યક્તિઓ અહીં અને છ લાખ તો વ્યક્તિ જેટલું ઓક્સિજન લે એટલું કાર્બન ડાયોક્સાઇડ કાઢે, એટલે એ બે ની જ જે પ્રક્રિયા હે, એ જાળવી રહે. પણ અવે તમે માની લો કે હા સંતુલન જાળવી રહે, પણ જો કદાચ છ લાખ વ્યક તિઓમાંથી દસ લાખ વ્યક્તિઓ થએ પન ઝાડ તો છ લાખ જ રહે તો હવે જ શું થાય?
હા.
હવે ઓક્સિજન તો તમને ઝાડ છ લાખ વ્યક્તિ નું કરે. અને તમે ઓક ક્સિ કાર્બન ડાયોક્સાઇડ ચાર લાખ વધુ નીકળે, એટલે જે કાર્બનડાયોક્સાઇડ જેટલું ઝાડને જોવે એટલું અમ્મ-અમ્મ મળી જાય પણ હજી બીજું કાર્બનડાયોક્સાઇડ છે તે હવામાં જ રહે, અને ઓક્સિજન ઓછું થઈ જાય. એટલે ઓક્સિજન ઓછું થાય કાર્બન ડાયોક્સાઇડ વધે ને એટલે અહ જેના કારણે ગરમીનું ઉત્પાદન થાય અને ઓક્સિજન પણ ઓછ છું થાય. આમાં જે ગ્રીન હાઉસ ઇફેક્ટસ તમે કદાચ સાંભળ્યું હોય એનેક ઓલું કહેવાય જે ગરમી વધતી જવી આપણે કદાત તમે ગ્રીન હાઉસ ઇસ્ફેક્ટેસ સેને એમાં જે ગરમી વધે ને એના કારણે થત તું હોય છે. હાલમાં તમે જે પર્યાવરણને નુકસાન થાયન એના કારણે આ હા ઓઝોન સ્થળ ઘટી રહ્યુ છે. તે ઓઝોન સ્થળ શું કરે કે તમને કે તમારી જે આપણા શરીરમાં એક ત્વચા છે તેને જે તેના ઉપર આવતી જે યુ વી કિરણ હોયને એનું ર કરે. હવે ઈ શું કહેવાય આપણે ઈ કિરણો હેને આપણને જે ત્વચાને જે આપણે ખરાબ કરે ને જે કેન્સર, નથી થતા ત્વચાના કેન્સરો. એ યુવી કિરણોના કારણ થાય. એટલે જે ઓઝસ સ્તર કટે હેને એબી ઓક્સિજનું કારણ છે ઓક્સિજ ઓસુ થવું. તમારું શું કેવું તમારે
મારે એ કેવું છે જેથી કરીને આપડે આ આપડે વડાપળ તને એટલો એક કપીલ નમ્ર વિનંતી કરવી પડે કે જેથી કરીને જે ગ ખુલ્લી જગ્યા પડી સે જેમ કે વ-વ-વ વધારાની જગ્યા પડી છે ત્યાં એક બોરની વ્યવસ્થા અને બોરમાંથી જે પાણી નીકળે છે પાણીની વ્યવસ્સા પેલા કરીને પછી ઝાડની વ્યવસ્થા કરવી પડે કે જેમ કે આપડે ઓક્સિજની ફૂલ ક્ષમતામાં આપણે ઓક્સિજન લઈ શકીએ જેમ કે દવાખાનામાં ઓક્સિજન ઘડતો હોય છે.
તમે તમે દિસાબ રહો કો દિ ઇસામ કોક નઈ કરેલું કોક ઝાડ કાપ્યા નથી ને કઈક શું હતું?
હા જે દિશાની અંદર પ્રન માળી છે જે તારાસભ્ય છે તારાસભ્ય એક એવો અન નિયમ બનાવ્યો હતો કે જેથી કેરીને આપળે રોળે મોટો તો કરવો છે જે રોડની આજુબાજુ વૃક્ષો આવેલા હતા એને કાપાય તો નો કપાયા પછી જે કાપી દિયે કાપ્યા હતા ને તા પણે જેમ કે નીચેથી આખા ઉખાડીને પછી જે એ- વા વધારાની જગ્યા પડે તે ત્યાં સોપી દીધા છોંપી ને ત્યે પછી મોટી દવા નાખીને દવા નાખીને પસ પાવડર ઓય કેસ પારર પાવડર નાખીને પછ જેને મોટા ઝાડ કરવામાં આવે પણ એસ ઝાડ ઉખાડીને બીજી જગ્યાએ વાવ્યા ને એ સક્સેસફુલ થઈ જીયા કે જેમ કરીને આપડે પૂરેપૂરી ઈ માહિતી લઈ શકાય જેમ કે એવા ઘણા બધા ઇયેવા આ પ્રવીણ માળી જવાના બધાયે બ ધારા સભ્ય હોય તો એક ગામડામાં એવું બધું જ્યાં રોડ નીકળતો હોય ત્યાં એવું કરી નાખે તો બિલકુલ સારી વાત થઈ જાય જેમ કે તમે મને વાત સાચી કરી કે ઓક્સિજન ઓક્સિજનમાં જેમ કે એવી રીતે આપડે ઝા ડ વાવીએને તો ઝાડ માંથી ઓક્સિજન તો મળી જાય પણ જે ઓક્સિજન ઘટે છે ને જેમ કે ઝાડ કાપી નાખે છે જેમ એની અંદર ઓક્સિજન ઘટે નઈ જેમ આપડે જે ઉખાડીને બીજી જગ્યાએ વાવીવએ ને જે આપને નડતું હોય જેની બીજી જગ્યા એ ઉપયોગ કરીએ તો આપ ઓક્સિજન નડે તો નઇ જેમ અલગ અલગ વિસ્તારોમાં
ઘણા વિસ્તારોમાં ઝાડ કપાઈ રહ્યા છે ફેક્ટરી બનાવા માટે ઝાડ કપવા પડે છે. ઘર બનવા માટે પણ ઝાડ કાપવા પડે છે એમ અલગ અલગ કાપવા પડતા હોય છે.
તમારી સાચી તમે ના વાત કરી કે ત દિશામાં જે પ્રવિણ સાહેબ માળીએ ઘણું બધું કાર્ય કર્યું જે ઓ ઝાડને ઉખાડીને અલગ જગ્યાએ છોપ્યા એ ખુબ સારું કેમ કેવાય કારણ કે જે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ને સરકારે એક જે ઝાડ કાપાની જગ્યા તેનું. જે ઉત્પાદન કરે ને ઝાડને નુકસાન પહોંચાડ્યા વગર પણ જે કઈ રીતે આપણે આગળ આપણું જે આપણે નથી કોન્ટ્રાક્શન કરી શકીએ છીએ અમુક દેશોમાં તો તમે જેમ જોયું હોય ને તો હું હમણાં જ આપણે દેશમાં શું આપણા ગુજરાત ની વાત કરું. તો હું ગુજરાત ની બહાર અમદાવાદ ગયો તો ત્યાં એક રોડ છે હવે ત્યાં રોડ તમે જોવો ને કે એક આપણે કહી કે જે રોડની વચ્ચે એક ઝાડ આવતું તું તો તે ઝાડ નહી કાપ્યું બોલો ઝાડ ત્યાં જ ઉભું છે. પછી મેં એક હમણાં હું ફરવા ગયા છે સુંદાજી ત્યાં સુંદાજી માં અમે જે ટ્રેન માં ગયા તા ત્યાં રાનીવાડા આવે છે ને ત્યાં જે સ્ટેશને અમે ઊ ત્રિયા એટલે તમે ને જોશો ને તમે એક વાર જાજો ત્યાં એક ઝાડ વચમાં ઉભો હશે ને બે ની આજુબાજુ રસ્તા હશે આ આખા રસ્તામાં એ ઝાડ નડતું હતું તોય સરકારે તે ઝાડ નથી કાપ્યું અને તેનું જતન કર્યું હે એટલે આ વાત મેં જોઈને આ મન ખુબ જ સારું લાગ્યું કારણ કે આવું જ સરકાર કરશે તો આપણે ઘણો બધો ફાયદો થશે. કે જે એના ઝાડ નઇ કપાય પછી આપણે જે આગળની પેઢીઓ પણ ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રેય આવીજ તે સરકારે કરવું જોઈએ કે ઝાડે ન કાપાને બદલે તેનું ઉત્પાદન કરવું જોઈએ. અને ઈ ઝાડે જે વચ્ચે હતું તેને અ કઈક સારું ઝાડ હતું. તમે હાલમાં જોશોને અ અમુક એવા જ ઝાડો પણ હોય છે. જે ઓક્સિજન નથી આપતા તમે જેમ બાવળીયા અતી એને ઓક્સિજન ના આપે પણ અવે એવા ઝાડો વાવા જોઈએ જે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન આપે જેમ કે લીમડો છે એવા બધા ઝાડ વાવીએ તો આપણને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રે. અને આપણે હારું બધું થાય તમારે શું કેવું કે તમે કોઈ ઝાડ વાડ વાવો છો કે તમારી જમીનમાં
મારે તમને એવું કેવું છે જેથી કરીને અમે તો ઝાડ તો વાવીએે છીએ જેમ કે અમે ખેત ખેતરમાં જે ઉત્પાદન કરીએ છીએ ને એક ઓક્સિજન જ કહેવાય છે. જેમકે અમે ઓક્સિજન આપીએ છીએ અમે લેતા નહી જેમ કે અમે જે અ જમીનની અંદર જે પાક ક આવે છે જેમ કે બાજરી હોય છે પછી મગફળી હોય છે જુવાર હોય છે મક કઈ હોય છે એરંડા હોય છે રજકા બાજરી હોય છે પછી એમ અલગ અલગ રીતે અમે ચ ત્રણ મહિને ત્રણ મહિને પાક ઉગાડવામાં આવે છે. તો પણ એ આપણને એક ઓક્સિજન આપતું હોય છે ઓક્સિજન તો આપણને આપે છે. પણ એની એક ઓક્સિજન ની ક્ષમતા રી ઈ વધ તી જાય છે જેમ કે તેમાં બાટલા ભરો ઓક્સિજન ના બાટલા થઈ રહેતા હોય છે પણ એ ભરવામાં કામ આવતા હોય છે જેમ કે ઘણા એવા લોકો છે કે જેમ અમે ખેતી કરીએ ને એની અંદર બાટલા ભરવા આવે છે બોલો એની અંદર બાટલા ઓક્સિજનના ભરવા આવે છે પછી ત્યાંથી ભરી ને પછી દવાખોનામા લઈ જોય છે જેમ કે અમુકને ઓક્સિજન લેવાની ખૂબધી તકલીફ પડતી હોય છે એ બધી ઑક્સિજન લેતા હોય છે એમ અલગ અલગ રીતે ઓક્સિજનનો ઉપયોગ થતો હોય છે જેમ આપણેે એક વાત કરીએ કે જેમાં ઝાડ કાપવા ના જોઈએ ઝાડ હોમા વાવી ને આપડે ઓક્સિજનનો આપણે પાછળને પેઢીને પાછળ પેઢી આવે એના પ્રમાણે એ પણ ઓક્સિજન લે એ પ્રમાણે આપણેે એની એક ગુણવત્તા માટે સગવડતા પહેલા થી કરવી પડે. જેમ પહેલાથી સગવડતા કરેલી હસેન. તો પાછળ ને ભેઠીને કઈ તકલીફ પડશે નહી ઓક્સિજન માટેની. જો પાછળની પેઢી વધી જશે ને જો ઝાડ કપાઈ જશે જંગલો કપાઈ જશે. તો તેની અંદર ખુબધી, અસરકારક જોવા મળી જશે તેની અંદર. ઘણા બધા ઓઑક્સિજન વગર જ મૃત્યુ પામશે જેમ કે હાલ આપડે કોરોનાની સિ-સિઝનમાં હ ઓક્સિજન ઓક્સિજન પૂરતો નહતો મળતો, એટલે ઓક્સિજન પૂર તો નતો મળતો એનું કારણ એ છે કે જે ખુબધા, જંગલો હતા જંગલો કપાઈ ગયા ગામડાઓમાં ઝાડ હતા ઝાડ ની જગ્યાએ વાડ વાડે ઓલું મોટા મોટા લીમડા હતા એ કાઢીને એની અંદર એક ફેન્સી વાડ બણાવામા આવે ફેન્સી વાડ બનાવી નાખે એટલે કોરી મોરે જે